હલો. કેમ છો કેમ છો કેમ છો તમે કેમ છો
બસ એલા મજામાં
ઓ કે અવાજ આવતો છે મારો બરાબર
હા ભાઈલા અવાજ આવતો છે તમારો
હા હું ચાલે
શું ચાલે છે ત્યાં
કઈ નથી જો આરામ છે વરસાદ નથી આટલે
આટલે બી વરસાદ નથી
આ વરસાદ આવવો જ જોઈએ કેમ કે હમણાં તો ચોમાસુ હોય એટલે મોસમ આવી ગયો વેધર પછી બહુ તાપ આપતું છે આજે તો એટલે તમે કહો ને કે એટલું તાપ છે ને બહાર નીકળ્યો એટલે તમને એમ લાગે કે તમે ગરમીના મોસમમાં આવી ગયો એમ
હું ખુબ જ સરસ વાત કીધ અહિયાં તો ગરમી નો ખુબ જ તાપ લાગે છે એકદમ જોકા લાગે છે ગરમી ના
એજ વરસાદ ચાલુ થાય એટલે ચાલુ થયેલું હતું આવેલો હતો બે દિવસ પછી એના પછી નથી આવ્યું
હમ.
તો આજે આપણેે કઈ ટોપિક પર ડિસ્કસ કરીએ
આજે આપણે વાત કરીશું પેલુ એટલે પૈસા કમા જીવનમાં પૈસા કમાવવું કેટલું જરૂરી છે
ટોપિક તમે તો એમ કેતા છો આ કેમ કે ઇન્ટરેસ્ટિંગ લાગે ને
હું કેમકે જો આજના ટાઈમ આજના ટાઈમ પર તમને તો ખબર જ હશે પૈસા કમાવા માટે લોકો ક્યાં ક્યાં કુદકા મારે છે
હમ એ તો છે કેમ કે આજના ટાઇમ પર જો તમારું જીવન જે તમને જીવાણું હોય તો વગર તમારી કઈ થાય નહી તમને પેહા એટલું ઇમ્પોર્ટન્ટ છે ને એટલે તમને બહુ લોકો તો ભાઈ એ બી કરે બે ટાઈમ એટલે જે લોકો ભણેલો ના હોય એ કે બે, બે ટાઈમ જોબ બી કરે એટલે હવાર પછી કંપનીને પછી બે ટાઈમ વોચ એ બધું બહુ બધા એમ પેહા કમાનો એટલ ઇમ્પોર્ટન્ટ છે
પૈહા કમાવાનું એટલે ઇમ્પોર્ટન્ટ છે
કેમ કે જીવાણુ હા
જ હા જીવાનું તમે કેવું તો કે જે પૈસા જે કમાવીએ એ આપણને રોજગાર મેળવવા માટે ખૂબ જ જરૂરી છે જો આપણને રોજગાર ના મળે જો આપણને આપણું પેટ ના ભરે તો બહુ તકલીફ ને મુશ્કેલી થઈ શકે છે જીવનમાં
એ તો છે કેમ કે કોઈ એકલો માહણ હોય તો એ એ તો કરી શકે પછી બીજા એ ને પછી ફેમિલી બધું હોય એટલે ફેમિલી બી હોય એની તો પછી એને એટલે દસ, પંદર હજાર આજના ટાઈમ પર ક્યાઈ નહીં થાય તમ ઓછામાં ઓછા પાંત્રીસ, ચાલીસ હજાર જુએ તો તમે એમ તમે તમાર જે શોખ છેને તમે જે જીવું શકો એ હારી રીતે
હમ કેમકે પૈસા તો તમને તમને બી મહત્વ ખબર જ હશે કે જીવનમાં પૈસા પૈસા નું શું મહત્વ છે આપણને કેટલુંક એટલે કેટલુંક મદદ મળે છે પૈસા જો ના હોય કે હોય એવું
એ તો છે તમારી વાત હાચી છે
કેમ કે જીવનમાં જીવનમાં એટલા તમે જોશો ને આજની સમય ઉપર એટલા માણસો એટલે ગરીબ રહી ગયા છે ને કે લોકોને પૈસા કમાવાની એહીયમત જ નથી ખબર
અમિયત, અમિયત એ વાત તો છે ને જે જે લોકો જે જે લોકોને ખબર છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એ લોકો કે તો પછી આ આપડે જો એમ બધાને એમ જ લાગે કે ભાઈ આજે ભણેલા હોય એ લોકો એમ એ લોકોને પેરા મળે બાકી એવું કઈ નથી આજના ટાઈમ પર એટલું બધું ઓપોર્ચ્યુનિટી છે, તમારા પાંહે આજના ટાઈમે તમે જો એટલે બ ને ઇન્સ્ટાટ એ લોકો કરે એ લોકો પાંત્રીસ ત્રીસ, ત્રીસ હજાર રૂપિયા મૂકે તો એટલે સારું, સારું, સારું, સારું દોસ્તાર એટલો કે એટલે મારે એન્જિનિયર એક, એક, એક, ભાઈ કરેલો એનો સેલરી પંદર હજાર છે
પંદર હજાર હોય કેમકે શું એ લોકો ન કામ એવું હોય છે, ને
એમને જે કમાવામાં પૈસા કમાવામાં જો આનંદ આવે છે, એ જે ક્યારેક બી તમે જોયું હશે કે તમે જ્યાં ભી તમારો પોતાનો શોરૂમ છે, ગાડી નો તો તમારે ત્યાં જે જે લોકો કામ કરી છે, એ લોકોને ખબર જ હશે કે પૈસા નુ શું મહત્વ છે આજ ટાઈમ ઉપર
તો છે, બહુ મહત્વ છે, બહુ કેમ કે આજના ટાઈમ પર પહેહ વગર કઈ નહી થાય કેમ કે મોંઘાઈ, ભી વધા વધી ગઈ કેને ભાઈ કેમ કે પેલા શું ચાલતું હતું બધું
પેલા શું હા પેલા છે, ને એક રૂપિયામાં એટલે ખુબ જ ઘણી બધી વસ્તુઓ આવી જ હતી પણ આજ ટાઈમ ઉપર એક રૂપિયામાં કઈ બી નથી તો આ સમયેને આ કાલ ઉપર એટલે એટલું મહત્ત્વ થઈ ગયું છે, આપણને જીવનમાં કે પૈસા કમાવા સિવાય કંઈ આપણા પાસે રસ્તા જ નથી
એમ તો નથી કેધ તમે, પેહા નથી જોઈતા તો તમે તમાર એટલે ઓફિસ એવું નથી એવું તો નઈ કેહેવાય કેમ કે બુ બધું ઓપર્ચુનિટી છે, મારું એમ કેવા માંગુ કે બધાને એમ જ લાગે ભાઈ જોબ તમે જે ભણી લો તો તમે કમાઈ શકો એવું. કઈ ના એટલે ભણવાનું જરૂર.
નહી ભણવાનું એટલે ખુબ જ જરૂરી છે, કેમ કે આજની ટાઈમ ઉપર જે નહી. એ લોકો નહીં ભણે એમને તો ખુબ જ તકલીફ ને મુશ્કેલી થવામાં આવે છે.
એ તો છે, કેમ કે પછી એ લોકોને હું નોર્મલ વર્કરમાં એ બધુંમાં જોબ કરવો પડે. ને એ બધું પ્રોબ્લેમ તો આવે પર ભાઈ જો.
પણ એ લોકોને એ એના માટે શું શું કાર્ય કરવું જોઈએ એ માટે ભી આપણે ખુબ જ સતર્ક રહેવું જોઈએ કેમ કે છે, ને પૈસા. જીવનમાં એટલું મહત્વપૂર્ણ છે, આજની ટાઈમ ઉપર કે તમે જોશો કે આજ દરેક. માણસો એ પૈસા કમાવાની ખૂબ જ લત લાગી ગઈ છે.
કેમ કે આ વાત થી એસેપ્ટ ભી કર જોઈ કેમકે લોકોને. ભાઈ લોકોનું કમાવવું જેટલું નથી ને એના કરતા વધારે લોકો.
એ લોકોને ખર્ચો છે, બરોબર તે જે તમે કેવો છો ખર્ચો. ખર્ચો માટે તો હું કહેશું કે જેટલુ એ લોકો વીસ હજાર કમાવે ચાલીસ હજાર ખર્ચ. ખર્ચા કરે એ એવું તો કોઈ શીખાવે નહી ને. હા આજની ટાઈમ ઉપર સારું ભી ના દેખાાય.
આ ટાઈમ પર લોકો કરે આ બધું વસ્તુ કોઈ એમ બહુ બધા ગેમ્લિંગ રમે. કેમ સોચે કે ભાઈ આમાં અલગ. થાય એ લોકનુ ખબર પડે અરે ભાઈ એવું કઈમ કર બેંક માંથી વીસહજાર રૂપિયા કાઢીને પછી પછી બેક.
ના હા એ એ લોકો શું છે, આજની ટાઈમ પર એટલું એ વધી ગયું છે, કે જે લોકો આ સટ્ટા વટ્ટા અને ગલત કામો પર પૈસા લાગે છે, એ લોકોનું જીવન એટલે ખુબ જ બરબાદ થઈ રહ્યું છે.
હા એ તો છે, તમારી વાત સાચી છે.
તો ખબર જ હશે તમે પોતા એક મોટા સટ્ટે બી છો. તમે ખુબ જ મોટી મોટી પારી તમે ખુબ જ મોટી મોટી પારીઓ રમેલા હશે. તો તમને ખબર હશે જે પૈસા એટલે લોકો જે જે પાંચ પાંચ રૂપિયા દસ દસ રૂપિયા કમાવે દિવસમાં એ લોકો બધું સટ્ટા ઉપર નાખી દે છે.
ન નને આપડે એટલે આપડે ક્યારે બી આ બધું કર્યા જ નથી ને જયારે કરશું બી નહી કેમ કે ખબર આ બધું એક વાર તમને લત લાગી ગયોને તમાથી પછી છ ન તમનેને એમ લાગે તમે પછી એમ કરો કે મારો આ લોસ છે મારો લોસ રિકવર કરવું લોસ રિકવર કરવામાં તો પછી હજુ લોસ
હજુ હજુ પૈસા આપણને જોઈએ. એનાથી શું છે કે આપણને બરોબર સેટની થાય એના ખુબ જ એટલે નુકસાન છે. આજની ટાઈમ ઉપર તમે જોશો કે અહિયાં એટલું નુકસાનદાય થઈ ગયું છે. આ બધું જે સર કારે બી પોલીસો મોકલી દે છે જયારે બી આ સટ્ટા લે જેવા લોકો રમીએ છે અમારી તમને કેવું તમને એક વાત કેવું તે ભાઈ મારી વાત પેલા સાંભળી લો ખાલી બે મિનિટ ની વાત છે. જો તમને એક વાત કેવું અમારી ત્યાં છે ને એ રોહિત ભાઈ ખત્રી કરીને એક માણસ રહે છે. એનું એને એના બાપને દસ વીસ હજાર રૂપિયા એને સટ્ટામાં નાખી દીધું. પણ એ લોકોની કમાઈ એટલી નથી. પછી એનો એ પછી શું થયું કે એનો છે ને બીજો બાપ છે. વિવેક ઓબેરો એ કરી તો એ લોકોએ શું કર્યું કે બેવુએ વચ્ચે ખૂ ખૂબ જ તોડફોડ કરી ને ઘરથી પૈસા ગપલા કર્યા પછી આ ગપલા કર્યાને એ લોકો ન કમાઈ દમાઈ છે નહિ. એક તો અમીર માણસનો છોકરો છે જે વિવેક ઉભેર હોય છે ને એ અમીર માણસનો છોકરો અને એની મા ચોત એ ની જે માં છે એ ખુબ જ સારી છે એ લોકો એકબીજા માટે તે ખૂબ જ પ્રયત્ન કર્યા પછી એ લોકોએ શું કર્યું કે જે ઘરમાં ખબર પડી ગઈ ભૈલા એ શું છે તો પછી એને શું ક્યો રિકવર કરવા માટે હજુ પૈસા નાખ્યો હજુ પૈસા નાખ્યો પછી પછી તમે જોઈ જ શકો છો એનું પરિણામ
એલે હું થું પછી ઘરમાં એ લોકોને હું ઘર વાળા કાઢીકું કે પછી હું એટલે કેટલા લગાવ્યા
એ વીસ ત્રીસ હજાર લગાવ્યા અને પછી એનો કોઈ હિસાબ જ નથી ભાઈ
નહી નહી આ બધું એટલે તમે તમને કેવો નને ભાઈ આ બધું વસ્તુ એટલે જે લોકોને મહત્વ નથી ને પે ગમાવાનું એ લોકો એમ કરે કે જે લોકો ના માઈ બાપ ના પેહા હોય એ લોકો એમ જ લગાવ કેને ક્યારે ક એ લોકોને માઈ બાપ ને ખબર પડશે પડે
તે લોકો એ શું હા ત્યાં કાર્યવાહી કરવાની ખુબ જ જરૂરી છે છે
એ બધું વસ્તુ એ મને તો એમ લાગું કરવાની જરૂરત નથી કેમ કે ભાઈ જો થોડોક એટલે તમે જોબ કરીને બી કમાઈ શકો આ બધું એ લોકોને હોય એમ થિકિંગ હોય
પણ આ ખોટી વસ્તુ છે ને મિતેશભાઈ તમને બી તમને બી ખબર હશે આ જે છે એ આ ખૂબ જ ખોટી વસ્તુ છે લોકો આ એકબીજાને વચ્ચે પ્રેમ છોડીને આ બધું કાર્ય કરે છે આ ઉંમરમાં એમની બી કોઈ ઉમર છે આ બધું કરવાની
હમ
તો પછી તમને ખબર હશે કે જીવનમાં એટલે આ પૈસા કમાવાનું એટલું જરૂરી છે આપ આ બધ ફ્રોડ થી દૂર રહેવાનું કે લોકો એકબીજા ઉપર રોજગાર પાવા માટે ખુબ જ હાથર મારે છે માર્કેટમાં
એ તો છે તમારી વાત સાચી છે
હમ
હમ
હમણાં ની જ વાત છે કે ખુબ જ લોકો અહિયાં હમ હાથ પગ મારે જ છે પૈસા કમાવા માટે
એટલે પેસા કમાવાનું તો તમારા પાસે બઉુ બધું ઓપોર્ચ્યુનિટી છે ઓનલાઈન તમે ટાસ્ક વાકી હોય બહુ બધા જગ્યા એમ ટાસ્ક હોય બહુ બધા જગ્યા તમે ગેમ રમીને એટલે સટ્ટાબાજી નહિ આમાં ગ એમ રમીને બહ બધા જગ્યાએ તમે આપડે આપડે તે હું કે કઝલ સોલ્વ કરીને એમ કવાય શકો પણ એ બધું સટ્ટા વટ્ટામાં નહી કર મારા હિસાબ થી ને મેં તમને બી કેવા કે તમારા ફ્યુચરમાં તમારુંઈ એવું મન થાય તો તો તમારું મન થાય
આ બંને ખુબ જ નુકસાન કરી દે છે આટલું જ જીવનમાં આટલું વ્યસ્ત થઈ જવાનું કે પૈસા કમાવા માટે આપણે કઈક બી સોચવાનું નથી એટલું સમર્થ બનવાનું એ
હા એટલે જો કયા કમાવાનું ઓપોર્ચ્યુનિટી બહુ બધું છે પણ તમે કઈક ગલત રસ્તામાં જાઓ તો તમને પછી એ તો ખાઈ જવાનો
એટલાથી ગવાઈ જશે બરોબર તમે એકદમ બરોબર ચોક્કસ થઈ સારી વાત કીધી પણ મેં હું કે છું કે આ પૈસા કમાવા માટે આ બી એક સારો સાધન છે કોઈ કોઈ લોકો ન જો કોઈ નસીબ સારો હોય તો એ લોકો બી ત્યાંથી પૈસા કમાય કોઈ કોઈ લોકો આપીને પૈસા કમાવે કોઈ કોઈ લોકો લઈને પૈસા કમાવે ઘણા બધા રસ્તાઓ છે પૈસા કમાવાની.
મે હું કેવું આદિત્ય ભાઈ આ બધો ટોપિક પર અમને હું વિષય નહી કરવાનો કેમ કે આ બધો ટોપિક તમને બી ખબર ખબર છે બેન્ડ છે ઇન્ડિયા માં એ બધું કરવાનું નહીં. ને અમે અમે બી નહી કરશો ન તમે બી નહી કરશો તમારા ફ્યુચરમાં તમારા ફ્યુચર જો તમને કો થિકિંગ આવે તમે જો તમારે ફ્યુચરમાં કોઈ થિંકિંગ આવે તો બી ના કરજો ને
નહી નહી કરીશ નિતેશભાઈ હું ચોક્કસ ધ્યાન રાખીશ આ બધું વસ્તુ નું.
કેમ કે તમારા દોસ્તાર લોકને ભી કહેજો તમે હેલો તમામે દોસ્તાર લોકને ભી કહેજો કે આ બધું વસ્તુ હુ નહી કરવાનું ને એમ કેવું કે તમને આ ટોપિક પર હજુ અમે બીજા ટોપિક પર ઘણા વાત કરશે આ ટોપિક
હા આપડે આગળ ઘણું બધું વિષય લઈશું પણ આ બધું વિષય ખોટું વિષય છે હે ને.
હા આ ટોપિકમાં તમારા જો વાત કરવા મને ખૂબ મજા આવયુ ખુબ સરસ લાગ્યુંને તમારો ખૂબ ખૂબ આભાર.
લઈને ચાલો મળીયે ભાઈ.
હ.